હા શું કામ કર્યું છે? બસ કામ કરું કામ કરું બસ પાર્લર નું. જોતી તી કે પાલન ના બધા સ્ટેપ કેવા હોય ને. હા, તમે શું કામ કરો?
કઈ નહી બસ અમે પાર્લર મા રે.
એમ છેન હમ્મ. ઘરું કામ કર્યું કે બધું?
નઈ નહી થોડુંક બાકી છેજ ઘરે જઈને પાછું કરવાનું છે ઘેરકામ.
એવું છેન મારે બધું ઘરકામ બાકી છે.
હા તારું તો ઓળું હોય ને કાળી ને કર નાખે ને?
હા એ કરી નાખે પણ મારે થોડું ઘણું કરવાનું એમ. આજ રસોઈ માર બનાવાની છે.
છે ઈ તો હારુંન તારે એક ટાણું.
હા એમજ ને.
હા હા.
હમણાં વાડીયા જ નઈ જતા હોય ને?
નાઈ નહી હું તો ખરે જ છે પાર્લર માં જઈ ને એટલે.
એવું છેમ.
હા હા કામ બામ થાય ને એવથી થા પછી આ બાજુ આવી જાય બેવા
હા તો આપડે ઓલો પાર્લર ના સ્ટેપ નું જોઈ લઈ
હા હું સ્ટેપસે બધ
હા પા પાંચ સેપ છેને
હા. હા તો જોઈ લે એમાં હું છે હું નહી હા
એે છે.
હા તે ગ્રુપમાં હોય મુૂકેલું જોઈ લેવાય
હા એ ગ્રુપમાં એ જોઈ લ હ હા એમંદને
હા કોલેજ ગઈ હતી.
હા કાલે જ
છે હલો
હા.
હા બોલી
તોર બીજ હું કેાર કામ છે.
હે
ક્યારે હું કામ કરવાનું છે, બીજું
ક્યારે તો બેન બધું કામ હોય.
એશું એને કરવાનું હ. એ હોવા હું કામ કરતા
હા.
હ.
હ બસ પાણીનું કપડાનુ કામ કરતાતા પછચાર ત્રણ વાગે પારલરમાં આવ્યા
એ પાણી તો સારું હો છેને, વેડેથી
હા.
બે છે.
હા ત મમ્ીને
મારા મમ્મી નની કામે ગયા હ દાડી એ ગયા.
છે.
નાહી ઈ. સિલાઈ મશીન કરે સિલાઈ મશીનમાં કપડા સીવે
કોણકાળી હા મેં તને એ વાર ફોન કર્યા ત બે થી તારા ફોન તો શીશો પધ આવતા હતા.
હા શીશો કોલેજ જ હત તો શીશો હતા.
હા નિમ એકકી બે ફોન ક મે ફોન કર કરી ફોન સી સપ બોત
હા તો હું કોલે જ લધ તા માસીને ફોન આવ્યો હતો. તે ફોન કે કે કેમ હું પાડતી નથી.
હ સર
હા હા અમારે આવવા નોતું ત્યાં ફોન કરતી દીધરે પણ તો શીશો પણ આવે હું આવી કોલેજ ગઈ, લાગીશ હા
કમે જ તય વાત પા તો કાય
હા હા હા
હમ
હા તો નૈરા થાય પછી આવીય બાજુ
હા તો આવ જો
હા જમીને આવી કે ડાયરીક કઈ આવીશ પાર્લરમાં
હ જમ્યા વિનાની આવી મોમોજ લાવી તી તો મોમોઝ ખાધા ને અહીયા આવી. હા
નહી કાલે ન આવી એ બ્લાઉઝ સીવે છે એકતા મશીન
એકતા નું એકતા ક્યાં સાડી પહેરે સ
ઈ કઈ છે ને મારે બ્લાઉસ સીવડાવું છે.
હા હા હા શું જ્યાં અમારે ત્યાં માંડવીને જોવા
કે દી ની આવી છે
નવરી થઈ જાય તો
હા અરે વિમ માસીને ત્યાં જવાનું છે પરમ દિવસે નિંદ્રા
છે તમારે
હા તો આવ્યું એમાં શું હોય
હા બપોર હુધી
હા શ્રીમત માં
કોના શ્રીમત
તો ફોન નથ આયો
કાંઈ ખબર નહીં હો મને અહીં આવ્યો હોય તો ફોન.
હમ મમ્મી ને
હાલે જ છે ને
હ ના મારા પપ્પા ભાવનગર છે ને ગોવિંદ મામાં રક્ષા લઈને ક્યાંક જવાના છે.
હા
મોટા પપ્પા તો અમદાવાદ નતા
ભાવનગર છે અમદાવાદ પાહે ઓલું હા લીલી આયુ ને ત્યાં જવા ના કાલે તોય આવશે પછી હમ કાલ આવશે ને પાછા પ્રમ દિવસ કોડી ના જા મા મમ્મી મા પપ્પા
કેમ
હ અહિયાં પ્રોગ્રામ છે તે
બે જણા હતા
હા ને શીતલ માસી આવશે ત્યારે ચોખા
બેનનું ઘરે હો એટલે હા હા હા તો આને પછી કામ ઉકલે ને નવરા થાય તો પછી આવીય બાજુ
હા પણ કે
હા તમે તો બને નવરી સો કર્યું એટલે અમાર તો કામ હોય. કામમાં બીઝી હોય કે નીય
હા એમ જ ને મારે હવે વાહનદારને કચરા પોતાને એવું કરવાનું છે બીજું તો કાઈ કામ છે નય.
હા બસ મારે બધું વાળવું જ ને કપડાં વાળવા શે ને વાહન દા કરવા છે.
અને જોઓ આજે પાછી ઘેર જાય પછી નાહ્ય પછી બીજા કપડા પેહરી એવું બધું કરે.
હા હા હા તો એ તો પછી નવરી થાય પછી જવાય તમારા બા ત્રણે બેઠુંને.
ઈ તો
હા પાર્લર માં ભગવત બેેન મેસેજ આવ્યો હતો ને હવારમાં. ત ઈ કેય કે બે વાગ્યે આવાની છે. તો બે વાગે તો પછી હે?
બે વાગે તો હું બસ માં હતી મેં કાઈ જોયું નોતું.
ગ્રુપમાં મેસેજ પર્યો હતો કે બે વાગે આવવાનું છે તો મેં બે વાગે તો કામ બામ કરીન પશી આવી.
એવું છે એમ ને કાલ હ કાલ મેડમ આયવા હતાં તો એવું તો કેહતા હતાં હવારમાં વેલું આવવાનું છે. પણ બધા બોર પસીને આય્વા તા ને.
કહીએ કાચ.
હ કાલ.
ઈ કાલની મને નતી ખબર હ.
હમ્મ.
હ. તો મેસેજ આયાતો ગ્રુપમાં? ઈ મને નથ ખબર તો. હાલો.
ઓ કાલ કાલ આયવો તો હવારમાં આવવાનું છે પણ બોર પછીન આયવા તા એમ.
હા, તો કાલ તું આવીતી?
નહીં કાલ મુ નતી આવી.
હમ્મ હમ્મ મારામ ગ્રુપમાં મેસેજ નતો આયવો વય આ જ આવ્યો હતો મેસેજ મારામાં.
એવું છે એમ ને!
હા એટલે હ એમેય ઘરે જ સે હ.
શે બાડીએ નથ જાવ.
નહીં આજ નથી વાળીએ ગ્યા.
મને એમ કે નિંદવા કેતા તા તો ગયા હશે.
નઈ નઈ નઈ આજ નથ ગ્યા.
એવું શે એમને?
હે હા. ઘેરે જ છે હજુ.
ના તાય.
હા તો એ જ હા.
હમ્મ.
હા. હાલા.
હ.
બેલ બેનપણીઓ આવીશ.
એવું છે એમ એવું છે એમ ને હમ્મ. ચાય પી આવ્યા ને?
હ તું એવી ને એની સાઈડ લે.
હવ હું ય આગડી આવું.
હા. હે હલો.
તમે ફેશિયલ ને એવું કંઈ કે
હા ફેશિયલ ને કરાયું હતું
એવું છે વેકસ બાકી હસે ને.
હા એ તો બાકી છે જ મારે.
એવું હ હ કયુ કાઈ નથી કરાવ્યું. સ્પેશિલ ન ફલ અ જોય અી ફરતા હતા
હા સ્ટેપ જોયા હતા કાળી એપેરું કરાવ હતું ને બધું.
હા કાળ કે્યારે આવ્યું હતું મ
હ.
મે કરાયુ વેક્સ અને ફેશિયલ ને એવું બધું.
હ તો ગણો કાળી કરવેલું
હા એમ જ ને.
હા છે. અ વરસાદ છે?
હા વરસાદ છે. હા છે ને વરસાદ આવડે હતો ઘડીક પછી વહી ગયો‌. હા તડકો છે અત્યારે.
હા.
તો પણ હું બસમાં બેઠી હ વરસાદું હું રાજુલામાં બવ એટલે બવ વરસાદ હતો આ તો ઓછો છે.
સાજુલા હતું બો એ
હા બોવ હતો.
છે અહીંયા એટલું બધું નથી આપણા ગામમાં છાંટા જ સાટા
રાજુલામાં બવ વરસાદ હતો.
હા.
પ્ર ટ્રાફિક કેય બોવ હતી બસ સ્ટેશને સવારમાં હું કોલેજ આવીતી હા હું બસ સ્ટેશનને બેઠી ને બસમાં હતી ત્યારે.
તૈયાર થઈ
હ.
હા હ તો ને એઈ તો બધું નથી ક વરસાદ ઈજા તો આજ વાડી જ નેં
એવું છે એમ.
હા હા તો મોકો રહી જતાલ પ્લરમાં જેવા વરસાદ રહી જતા
હા હું આવતી હતી ને ત પાલરે આવતી હતી ને તો સાટાડી પછી વરસાદ આવી તો પળ
હા હા.
એ
હા તો મમ્મીને આવે તો આવીજો હંજે.
હા મ મમી ના એલ જગુદ ધન કપડા લેવાના જવાનું છે ભાર્ગવી હાટું ને શીતલ માસી હાટું.
હછી જેલમાં છેેટ હું લે.
એને આપડે આમ પેર લીધા ને એવા લેવા છે. ને ભાર્ગવી નો નાના છોકરા ના હતા ને?
ત્યારનાના
હ ઈ લેવાના છે.
ઠીક ઠીક પણ તમે આ આજે કાલ તો આવવાની ન પણ તું પાર્લર માં.
હા કાલ તો હું ઘેર જ એટલે આવીશ કાલ ઘેર રહેવાની છે ને એટલે આવશું એમ કે કાલ તો ઘેર જ રહેવાનું. અ મારા મમ્મી શ્રીમતમાં જાય્
હા.
અંબે બેનુ ઘેર રેશું.
છે કો વાંધો નહી હા તો કા કામે આવી તે મળી.
હા એમ જ ને
હમ્મ હમ્મ કા હે તો જાઉ જ પડશે.
હા એમ જ ને શીખવા તો આવવું પડશે ને.
હા આવડી જાય ન
હલ્લો.
હ હ
હમ્મ ચોળ તારો અવાજ નથ આવતો
હા હું એમ કેતી હતી કે ઘેર કઈ જવાનું છે તમારે?
કે તો પાચ વાગે
પાંચ વાગે એવું છે એમને. નઈ ખાલી એમ જ પૂછું હતું કયા ઘેર જવાનું છે એમ પાર્લર
પાંચ વાગે પાંચ
એવું છે તો પાંચ વાગે ઘેર જઈને બધું કામ કરવાનું
હમ્મ કર
વાનુ તો છે.
પછી કામ કરવાનું હા પછી હવાર પાછું કામે જવાનું
એવું છે દવાખાન કેથી જવાનું છે તમારે
દવાખાને હજી વાર છે જવાનું
એવું છે હમ્મ.
કેમ તારે આવુંસ.
હમ્મ. હું નવરીશે તું આવે એમ આપડે ત્રણ જણા હેરકા થાય ગાડીમાં એવું થાય.
એવા થયા હશે એટલે તું તો ન આય દકું તો કેતી આવવાનું
દકું કે કાળી હોય ને તો હાલે એમ પછી તમે ભોળો પલાંગીને હોય ને તો આપણેે ત્રણ જણા આએ બાકી આમ ના હાલે આપડે ત્રણ જણા હમ્મ ઉના જવાનું હશે ને
હા હું ના જવાન છે.
કે કઈ દવાખાન મહેતામાં
નહી મેં તમાં નહી નટરાજ લાવાનું છે.
એવું છે એમને.
હમ્મ હમ્મ આ નથી બસતી પૂલ ની હામુ છાપા
હ કે તમે ઓલું હા ઓલો ડીલેવરી ટાઈમે અગિયાર હજાર પૈ અગિયાર હજાર પૈસા મળે કયરુ કાક?
ના મેં નથી કયું?
હા ડિલેવરી ટાઈમે ના આપડે કઢવીએ.